કે મિત્રો તો આનું હા
હા દોસ્ત ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને આપણું કેવ ચાલુ રહ્યું છે.
ચાલુ ર છે અને ઘરે મદદ પતા છે ને ઘરે કામ કરવામાં
હા હા મદદ કરી રહ્યા છું. એ તો
હા તો મિત્રો આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને ટોપિકનું નામ છે મીડિયા એ સોશિયલ મીડિયા અને મોબાઈલ નું મહત્વ એટલે કે એનો ઉપયોગ પણ તો મિત્રો આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છએ તો મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે હાલમાં મિત્રો મોબાઈલ મોબાઈલ અને સોશિયલ મીડિયા ન ખૂબ જ ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. એ તો તમને ખબર જ છે ને
હા મિત્ર મને ખબર છે સોશયલ મીડિયાનોો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે હું તમને જણાવું છું કે મોબાઈલ નો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ અને જેનાથી આપણે સારી રીતે થી આપણે સમજ પણ સારી રીતે આવે છે આજનો યુગ ડિજિટલ યુગ છે દુનિયામાં આપણે ડિજિટલ વગર કઈ પણ કરી શકીએ નથી તેથી આ મોખરે મોબાઈલનુ સ્થળ જોવા મળે છે.
હા મિત્ર, તમારી વાત તો સાચી છે, પરંતુ હવે મિત્ર, સોશિયલ મીડિયાનો પણ ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે, એના વિશે શું કહેવું છે?
હા મિત્ર, હું તમને જણાવું છું કે સોશિયલ મીડિયા પ્લેટ પ્લેટફોર્મ એક ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિઓ ઇન્કમ પણ મેળવી શકે છે, જેમાં આપણે વીડિયો ક્રિએટ કરીને યુટ્યુબ પર અપ અપલોડ કરવાથી, જેનાથી આપણને નાણાકીય સહાય પણ મળે છે અને આપણા ખાતામાં પૈસા પણ આવે છે, જેથી ખૂબજ સારી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.
એ આપણા માટે સારી બાબત પણ છે અને ખરાબ બાબત પણ છે એનું કારણ એક જ છે કે, મિત્ર હાલમાં જે પણ એકાઉન્ટ હોય છે, એ અમુક જે પણ હેકર્સ હોય છે, એ લોકો હેક કરતા હોય છે અને હવે તો મિત્ર ત્ર ટેકનોલોજીનો જમાનો થઈ ગયો છે અને એ આઈથી બધી વસ્તુઓ પણ હવે તો, હવે બહાર પડતી હોય છે, કોઈ પણ વ્યક્ તી એ આઈ તો હોઇ એ આઇ દ્વારા બનાવ મા આવે છે અને એનાથી ઘણા બધા ફ્રોડ થતા હોય છે, તો મિત્રો, એના માટે એનાથી આપણે બચવું જોઈએ અને તમે પણ એનાથી સાવધાન રહેજો. કારણ કે હવે મિત્રો, એટલા બધા જે પણ ફ્રોડ થતા સે એ ખુબજ થતાસે એનું કારણ એકજ છે. એઆઈ બધા કે ખુબ જ ઘણા ફ્રોડ થતા છે. તો મિત્રો એનાથી બચવુ માટે આપણે શું કરવું જોઈએ.
હા મિત્રો, એનાથી બચવા માટે આપણે સાવચેતીના પગલાં લેવા જોઈએ, જેનાથી આપણે બચી શકીએ છીએ બચી શકાય છે. અને આ સોશિયલ મીડિયા ખૂબ જ આપણા માટે બિનઉપયોગી પણ છે, જેનાથી આપણું વાતાવરણ પણ બગડી શકે છે. જેને ખૂબ જ નોંધ લેવી જોઈએ. તો હું તમને મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવા માંગું છું, જેમ કે આપણે મોબાઈલનો ઉપયોગ સંપર્ક અને માહિતી મેળવવા માટે પણ કરીએ છીએ. આપણે ગામડામાં પણ જીવતા લોકો પણ બો મોટા પ્રમાણમાં મોબાઈલનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં વોટ્સએપ, યુટ્યુબ જેવી એપ્સથી માહિતી અને સમાચાર મેળવી શકાય છે. અને વિદેશ દુનિયાની માહિતી પણ મેળવી શકાય શે અને આપણે મોબાઈલ ન ઉપયોગ કરતા તો આપણે જેનાથી કોલ કરી શકીયે શે વિડીયો કોલ પણ કરી શકીએ છીએ અને આ હું જણાવું છું કે શિક્ષ અને બેરોજગારી માટે પણ ઉપયોગી છે. જેમાં રોજગાર મેળવવા માટે ઉપયોગી છે. જેમાં આપણે મોબાઈલથી યુ પી આઈ ફોન પે ગૂગલ પે જેવી ડિજિટલ પેમેન્ટ પણ કરી શકીએ છી અને હું તમને જણાવું છું કે જેનાથી સામાજિક બદલાવ મોટા પાયે આવે છે ખેડૂત નુ ગ્રુપ હોય તો તેમાં કોઈ પણ મોબાઈલ દ્વારા શેર કરી શકાય છે. તો શું આ માહિતી તમને કેવી લાગી છે મારી?
યોગ્ય લાગી છે હને ખુબ જ મહત્વની છે. પરંતુ મિત્ર આપ આપણે મોબાઈલ મહ તો આપણા અભ્યાસમાં પણ છે. મોબાઈલ આપણે મોબાઈલમાં કોઈ પણ વિષય હોય એ આપણે ન આવડતો હોય તો આપણે યુટ્યુબ દ્વારા કેન યા કોઈ પણ પ્લેટફોર્મ દ્વારા આપણે વિડીયો જોઈ શકાય છે અને આપણે યોગ્ય એ માહિતી મેળવી શકાય છે અને મિત્ર મોબાઈલ ફાયદો છ કે જયારે પણ કોઈ આગાહી આવવાની હોય કોઈ આપણે મિત્રો સમાચલ દ્વારા મોબાઈલમાં આપણે જાણી શકાય કે હાલમાં કઈ જગ્યા કેટલું વાવાઝોડુ આવાનું છે. અને કઈ કઈ કઈ વાવાઝોડું કેટલા સમયમાં આવેહે એનાથી આપણે બચી શકાય છે અને મિત્ર આપણે ધ્યાન રાખવું જોઈએ કે મોબાઈલનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ કારણ કે અમુક જગ્યા એવું હોય છે કે મોબાઈલમાં મોબાઈલ વધારે આપણે ચાર્જ પર મૂકીએ તો ફાટી પણ જતો હોય છે તો મિત્રો એવી આપણે નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને મિત્રો આપણે છે કે જે આપણે નાલા વિદ્યાર્થી હોય અથવ હોય એ લોકો પર મોબાઈલ ના આપવો જોઈએ કારણ કે જો મિત્રો હમણાં એ લોકો પર મોબાઈલ આપે તો મિત્રો મોટા થઈને પછી એ લોકોને પછી એ આંખની બીમારીઓ થય છે પછી. થોડું જોવામાં ઓછુ દેખાય છે અને મિત્ર હાલમાં હું પેપર વાંચ્યો હતો કે અમેરિકા જેવા દેશમાં સદ નાના બાઇક થી માંડીને અઢાર વર્ષ કે એનાથી વધુ થોડું એ લોકો મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો છે. બાબત મને ખૂબ જ ગમી છે પરંતુ મિત્રો આપણા ભારત દેશમાં એ શક્ય નથી કારણ કે ભારત દેશમાં એક એક વિદ્યાર્થીને એક એક બાળકોને જો આપણે પર્સનલી આપણે એ લોકોને મોબાઈલ ના રાખવા ને આપણે એ લોકો કેશું તો આપણો વિરોધ કરશે. તો એના વિશે શું કેવું છે.
હા મિત્રો તમારી વાત ખુબ જ છારી છે અને હું સમજી શકી શકીશું કે મોબાઈલ અને સોશિયલ મીડિયા ના ઘણા બધા ગેરફાયદાઓ છે તો હું તમને વિસ્તૃતના ગેરફાયદા અંગેની જાણકારી આપું છું કે જેમ કે આપણે આર તોગ્ય પર મોટા પાયે અસર જોવા મળે છે મળે છે જેમ કે આંખ અને ઊંઘમાં પણ આપણે મોબાઈલ ખૂબ જ બિન ઉપયોગી શે. તો આપણે રાત્રે ઊંઘતી વખતે મોડા મોબાઈલ નઈ જવો જ જોઈએ. જેથી કોલિંગથી ઊંઘ બગડે છે અને જેની સ્ક્રીન આપણા ગાલ પર પડવાથી સ્ક્રીન પણ બગડી શકે છે અને માનસિક તણાવ પણ જોવા મળે છે અને શારીરિક કરકસર ઘટે છે. બાળકો મેદાનને બદલે ફોનમાં જ સતત રમતા રહે છે. અને બીજું જોઈએ તો આપને સામાજિક નુકસાન પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવાથી ઝઘડાઓ થાય છે. જેમ કે કોઈ પણ ખોટી માહિતી ફેલાવાથી મોટા એ અફવા ફેલાવાથી ઝઘડો મોટા પાયે થાય છે અને કુટુંબમાં અંદરો અંદર ડખા અને ઝઘડાઓ પણ જોવા મળે છે, અને જેનાથી સાયબર ક્રાઈમ જેવી બાબતો પણ જોવા મળે છે, તો હું જણાવું છું કે મોબાઈલમાં ખો ઓ ટી પી શેર કરવાથી પ છેતરપીંડી થાય છે જેમ આ નુકસાનકારક છે, તો હું તમે બીજું પણ જણાવવા માંગુ છો અને ભણતર અને કામ પર અસર રહેતું નથી આપણું ધ્યાનનો ભંગ થાય છે આપણું ધ્યાન હંમેશ માં ભણતર અને કામ પર રહેતું ન નથી હંમેશા આપણું આપણું કામ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં જ રહે છે, જેનાથી આપણે ભણવામાં અને કામ પર ખુબ મોટા પાયે અસર પડે છે, અને હું જણાવ છું કે આર્થિક સંકટ પણ આવે જ છે. સોશિલ મીડિયા અને મોબાઈલ પાછળ ખોટા ખર્ચા કરવાથી આપણી આર્થિક આવકમાં ઘટાડો થાય છે જે ખૂબ જ નુકસાન નુકસાનકારક છે મોબાઈલને સોશિલ મીડિયામાં જણાવતો જે વ્યસન વ્યસન સામાન છે જે ખૂબ જ સારું ન કહેવાય અને હું જણાવ જણાવું છું કે બાળકો માટે ખૂબ જ જોકારક છે નાના બાળકોને આપણે મોબાઈલ ના આપવા જોઈએ મોબાઈલ આપવાથી નાના બાળકો બગડે છે તેમનું તેમનું મન ભણવામાં કે કોઈ પણ કામમાં લાગતું ન હોય છે, હંમેશા મોબાઈલમાં જ હોય છે, તો શું આ મારી માહિતી તમને યોગ્ય લાગે?
જે નાન્લા વિદ્યાર્થીઓ છે એ લોકોને જે ભાવકો છે એ લોકોને મ મોબાઈલ ના આપવો જોઇએ કારણ કે જો મિત્ર આપણે એ લોકોને મો . તો એ લોકો ચોવીસ કલાક મોબાઈલમાં ઘુસી રહેશે. તેને એ લોકો જે ગેમની હો રમવા રમતા રહે છે અને એ લોકો અભ્યાસ અભ્યાસ અભ્યાસ એવું મને લાગે વારંવાર મોબાઈલ તરફ આકર્ષાય છે, તો મિત્રો આપણે જે ના વયના હોય બાળકો એ લોકોને મોબાઈલ ના જ આપવો જોઇયે. જેમ કે અમેરિકાએ કહ્યું કર્યું કે જે જ્યાં સુધી અઢાર વરસ ન થાય ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી કે બાળકોને મોબાઈલ ના આપ્યો, પ્રતિબંધ મૂક્યો. મને વાત જોરદાર લાગે કારણ કે હ જે આપણા ભારતમાં પણ આવી જે આવી આપણા ભારતમાં પણ આવી પ્રતિબંધ મુૂકવા જોઈએ કારણ કે જો આપણા બાળકોનું ભવિષ્ય આપણા હાથમાં જ હોય છે પરંતુ જે વાલી લોગ હોય છે એ તન બળકોને અભી મોબાઈલ થી દૂર રાખતા નથી નાના હોય ત્યાંથી જે લોકોને તમા જે રડતો હોય બાળક નાનો રડતો હોય છે મિત્ર ત્યારે એ લોકો ખિલોના એટલે કે જે પણ રમવાની વસ્તુ હોય એ ના આપી અને ડાયરેક્ટ મોબાઈલમાં વિડીયો ચાલુ કરીને આપી દે અને એનાથી એનાથી એ બાળક ખુશ તો થાય છે પરંતુ એને લાંબા સમય મોટા મોટા થાય ત્યારે એ લોકો ખુબ જ ઘણી અસર થતી હોય છે તો એનાથી બચવા માટે મિત્ર ઘણા બધા આપો પ્રયત્ન કરવા જોઈ અને આપણે ધ્યાન રાખવી જોઈએ તો તમે કોણ જણાવજો મ ત થોડું માહિતી
હા તો હું જણાવું છું કે મોબાઈલ અને સોશિયલ મીડિયા નુકસાનકારક કેમકે સાવચેતી ખુબ જ રાખવી જરૂરી છે અને મુખ્ય મુદ્દો તો એ છે કે જો આપણે બાળકને મોબાઈલ આપવાથી તેમનું મન ભણવામાં કે અન્ય કોઈ બાબતમાં લાગશે નહી અને તેમનું મન હંમેશા મોબાઈલમાં જ રહે જેથી તેમને બીમારી પણ થઈ શકે છે અને હું જણાવું છું કે મોબાઈલ અને સોશિયલ મીડિયા એ ખરાબ જ નથી પણ ખુબ જ સારું પણ છે જે આપ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનો ઉપયોગ કરવો જ જોઈએ. અને જેનાથી યોગ્ય રીતે